અ નમસ્તે બેન આજે આપને ઓનલાઇન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ વિશે વિસ્તારથી વાત કરશું
હા બોલો ને
નમસ્તે હા આજ આજ ના ડિજ઼ી ટલ યુગમાં ઓનલાઈન શોપિંગ ખૂબ લોકપ્રિય બની ગઈ છે પણ ઓફલાઈન શોપ તેમ નુ મહત્ત્વ પણ આજે કાયમ છે
ઓનલાઈન શોપિંગ હમ્મ નો સૌથી મોટો ફાયદો એ છે કે ઘરે બેઠા મોબાઈલ અથવા કમ્પ્યુટર થી અ ખરીદી ક કરી શકાય છે ને
હા અને ચોવીસ કલાક ક્યારે પણ ઓર્ડર આપી શકાય છે દુકાન બંધ થવાની
હા ઓનલાઈન ઘણી વેબસાઇટ પર ભા ભાવની તુલના કરીને ઓછા ભાવમાં વસ્તુ મળે શકે છે ને
હા ઓનલાઈન લની
ચોવીસ કલાક ક્યારે પણ ઓર્ડર આપી શકાય છે દુકાન બંધ થવાની ચિંતા બી રહેતી નથી.
પણ ઓનલાઈન શોપિંગ કરતા સમય અ સાવચેતી રખવું ખૂબ અ જરૂરી છે ને.
હા ફક્ત વિશ્વાસપાત્ર વેબસાઇટ અથવા આપનો ઉપયોગ કરવો જોઈએ ઓ ટી પી પાસ વર્ડ અને બેંકની માહિતી કોઈ ને આપવી
અ ક્યારેક ફોટોમાં વસ્તુ સારી લાગે પણ ઘરે આવે ત્યારે ગુણવત્તા પણ સારી ના હોય ને.
હા મજે એટલે રિવ્યૂ વાંચવા રેટિંગ જોઈ અને રિટર્ન પોલિસી તપાસ તપાસવી બી
હ હવે ઓફલાઈન શોપિંગની વાત કરીએ હ
હા અમજ ઓફલાઈન શોપિંગમાં આપની વસ્તુ હાથમાં લાઈને જોઈ શકીએ છે કપડાં પેરીને ત ટ્રાય પણ કરી શકીએ.
હા દુકાનદાર સાથે વાત કરીને યોગ્ય સલાહ હો અને અ ક્યારેક સારા ભાવ મળે પણ મળી જાય છે ને.
હા જો વસ્તુમાં કોઈ ખામી હોય તો તત્કાલીન બદલાવી પણ શકાય છે.
હા પણ અ ઓફલાઈન શોપિંગમાં બજાર સુધી જવાનુ સમય અને અ પ્રવાસનો ખર્ચ થાય છે ને.
અ ભીડવાળા દિવસોમાં ખરીદી કરવી થોડી મુશ્કેલ પણ બની જાય એમ.
હ એટલે બંને પ્રકારની શોપિંગ અ અ પોતાના ફાયદા અને ગેરફાયદા છે ને.
હા મજે રોજિંદા નાની ખરીદી માટે ઓફલાઈન શોપિંગ સારી રહી છે. કે અને સમય બચાવવા માટે ઓફલાઈન શોપિંગ ઉપયોગી છે.
હ આપને હંમેશા સમજદારીથી બજેટ અનુસાર અને સુરક્ષિત રીતે ખરીદી કરવાએ કરવી જોઈએ.
હા બરાબર છે ને એમ જે બિલકુલ યોગ્ય નિર્ણય લઈશું તો પૈસા પણ બ છે અને સમય પણ વધશે કે નહીં આપનો.
અહા હા હા આ વિષે પ ખૂબ ઉપયોગી છે ટેકનોલોજી વિકાસ ત થતા ઓનલાઈન શોપિંગ ઝટપતિ ગતિથી વધી ર છે ને તો તો છતાં પણ ઓફલાઈન શોપિંગ નું મહત્વ આજે પણ ઓછું થયું છે.
હા મુજે આના સમય લગભગ અ હ હા મુજે ખૂબ ઉપયોગી છે મજે ટેકનોલોજીનો વિક કાસ થતા ઓનલાઈન શોપિંગ ઝડપી ગતિથી વધી રહતું છે છતાં પણ ઓફલાઈન શોપ પિંગ અ નું મહત્વ આજે પણ ઓજું ભયું થે
પહલા તો ઓફલાઈન શોપ શોપિંગ વિશે વાત કરીએ ઓનલાઈન શોપિંગ એટલે મોબાઈલ કોમ્પ્યુટર અ અથવા ટેબલેટ દ્વારા ઇન્ટરનેટ પર વસ્તુ પસંદ કરીને ઘર બે ઠા મંગાવ મંગાવીવીને
હા મજે ઓનલાઈન શોપિંગનો સૌથી મોટો ફાયદો સમયસરની બચત છે. બજારમાં જવાની જરૂરી ને ઘર ઓફિસ અથવા મુસાફરી દ દરમિયાન પણ ખરીદી કરી શકાય છે.
માર બેગ લા માર બેગલા અ ઘર ઓફિસ અથવા મુસાફર દરમિયાન પણ ખરીદી કરી શકાય છે ને.
હા મજે ઓનલાઈન વેબસાઇટ પર હજારો પ્રોડક્ટ જેવા મળે છે ને તો અલગ અલગ કંપનીના ભાવની સરખામણી સહજ થઈ જાય છે
ઘનીવાર ડિસ્કાઉન્ટ, કમ્પ અ ક કૂપન ને ફેસ્ટિવલ લો ઓફર પણ મળે છે ને આથી પૈસા પણ બચે છે.
હા અમે જે ઓનલાઈન શોપિંગ કરતાં પેલા ગ્રાહકના રીવ્યૂ અને રેન્ડિંગ વાંચવા જોઈએ તેથી એ વસ્તુની ગુણવત્તા વિશે જાણકારી મળે છે.
શું એ રેટિંગ
હા. જોએ છે મન્જે વસ્તુની ગુણવત્તા વિશેષ જાણકારી મળે છે. રીવ્યુ ને કરતા. તો આપણે રિવ્યૂ કર જે વસ્તુની ગુણવત્તા વિશે જાણકારી મળે છે આ ને આ વાતો સહી છે.
હા પણ ઓનલાઈન શોપિંગ ગરફાયદા પણ છે ને ક્યારેક ફોટોમાં જેવી અ વસ્તુ દેખાય તેવી આવતી નથી રંગ, સાઈજ તો આ ગુણવત્તા અલગ હોઈ શકે ને?
આમ જે ક્યારેક ડિલિવરી મોટી થાય છે અથવા ખોટી પણ વસ્તુ પણ આવી જાય તે તેથી રિટર્ન અને રિફંડ પોલિસી વાંચવી જરૂરી છે.
હા એ રિટર્ન અને રીફ્રેન પોલિસી વાંચવી જરૂરી જ છે એકદમ સાચું બોલે કાકો ઓનલાઈન અ ફ્રો ફોડથી બચવા માટે ફક્ત વિશ શ્વાસ પાત્ર વેબસાઇટ નો ઉપયોગ કરવો અને ઓ. ટી. થી, પાસવર્ડ, બેંકની માહિ
તેનોભાવ ઓછો હોય ત્યાંથી હા મજે ઓફલાઈન શોપિંગની વાત કરીએ તો ઓફલાઈન શોપિંગમાં ગ્રાહક દુકાનમાં જઈને વસ્તુ જોઈ અંડી અને ચકાસીને ખ કેને.
અ હા કપડા, સોના, દાગીના, સોના દાગીના, ફૂટવેર, ફર્નિચર ચર જેવી વસ્તુઓ માટે ઓફલાઈન શોપિંગ વધારે વિશ્વાસ પાત્ર લાગે છે ને.
તેમના એ દાગીના, ફૂટવેર આ બી ખૂબ મહત્વનું છે. તો આપણને જે ઓફલાઈન શોપિંગ બી કરવા માટે સારું છે, ઓનલાઈન બી સારું છે.
હા પણ ઓફલાઈન શોપિંગ સમય વધારે જાય છે ને.
હા.
જાય છે તો અ તેથી બજેટ નું ધ્યાન રાખવું જરૂરી છે ને.
હા મજે સઈ વાત છે. મજે આપના ઇનામે છે ને અમારા તો ખૂબ રીતે ઓફલાઈન બી અને ઓનલાઈન બી આ ચાલુ છે.
કાનુ પરમીદાન નું સુટે લે હું એને તોડી આવડા તું એ પૂરું તોડી લુઈ છેનપન ઘ નહી હા હમને ભી સમજાય. હ અને જો કપડા, દાગીના અથ મો મોઘી વસ્તુઓ ખરીદવી હોય ને તો ઓફલાઈન શોપિંગ વધારે યોગ્ય છે ને? તો થોડી વાર
શરૂઆત કર અને નાનો પગલ પણ ભવિષ્ય બદલી શક
હ આપને સ્થિતિની દુકાનદારો પાસેથી ખરીદી કરીશું તો તમેને કોને આધારમાં હો છે ને
હા મજે ફક્ત નોકરી માટે નહી પણ આત્મવિશ્વાસ માટે પણ સ્કીલ જરૂરી છે. તું શું માની છે?
નિયમો નું પાલન કર કરશું તો નુકસાન ની બચત બી શકીશું ને?
તે એક સાથે સ્કીલ શીખવી જોઈએ પણ અ શરૂઆતમાં તો એક શું પણ ધ્યાન આપવું જોઈએ સારું છે પછી બીજી સ્કેલ છે તે શિકવુ જોઈએ મન જે ખૂબ ફાયદા છે આપણા ઓનલાઈન ઓફલાઈન બી.
ઓનલાઈન ઓફલાઈન શોપિંગ એટલા માટે સારું છે ઓનલાઈન પણ
હ આજ બી જો શરૂઆત મે નાનો પગલ પણ ભવિષ્ય બદલી શકે પણણા આપણ ઓફલાઇન ઓનલાઇન શોપિંગ કરીને પણ પૈસા કમાઈને આપણ ભવિષ્યમાં
એક વ્યવસાય હા વ્યવસાય પણ કરી શકે છે તેને આપે
હ મજે
અને ઓનલાઈન શોપિંગ કરવાનું તો એવું છે કે નાના નાના વસ્તુ લઈ શક ઓનલાઈન પણ એવા જો મોટા મોટા વસ્તુ તું લવ લઉં છે તો એ નથી લેવાના ઓનલાઈન શોપિંગમાં એ ઓફલાઈન જ લેવાનું
હા પણ ઓફલાઈનમાં એમ છે કે શોપિંગમાં બજાર સુધી જવાનો સમય અને પ્રવાસનો ખર્ચ બી થાય છે પણ અને ભઈ ભીડવાળા દિવસોમાં ખરીદી કરવી થોડી મુશ્કેલ પણ બની જાય છે
હા અને મો મોટા વાહન ને પાર્કિંગ બી નથી મળતી એટલા માટે
હા એટલે પ્રકારની શોપિંગ ના હ પોતાના ફાયદાને ગેરફાયદા બી છે પણ હંમેશા સમજદાર
ફ્રોડ વગેરે પણ ઓનલાઈન શોપિંગમાં ફ્રોડ વગેરે પણ થાય છે બઉુ
હજ એને સુરક્ષિત રીતે ખરીદી કરવી જોઈએ તો બિલકુલ યોગ્ય છે એ નિર્ણય લઈેશું
સુરક્ષિત રીતે ખરીદી કરવી જોઈએ સુરક્ષિત રીતે મજે એવું બી નથી થી કે પાંચ દસ મિનિટમાં ઓર્ડર કરું તેને જરા વા એક બે દિવસ થી વિચાર કરું તેને બધી ડિટેલ્સ વાંચું રિન્યુ દેખું અ કશબેક વગેરે હૈ રિટર્ન પૉલિસી હૈ એ એ બધું જાણકારી લઉં ને ફરી
હ મ જે ઓનલાઈન શોપિંગ કરતાં પલાં ગ્રાહકના રિવ્યૂ અને રેન્ડિંગ વાંચવા જોઈએ તેથી વસ્તુની ગુણવત્તા તા વિશેે જાણકારી બી મળે છે પણ ઓનલાઈન શોપિંગની ઘર ફાયદા બી છે ફોટોમાં જે બી વસ્તુ દેખાય ને તેવી આવતી નથીપણ રોંગ સાઇઝ અથવા ગુણવત્તા અલગ હોઈ શકે ઓ પણ ઓનલાઈન પ્રો
ત્યાના સ્્રીનુંમાં એવું પણ થાય છે કે રિનમાં બરોબર છે અને આ જો મંગાડે તો એખાદ ફોલ તો આ આવી જ આવે છે તો એના માટે રિટર્ન પોલિસી પણ રાખવું જોઈએ બે પૈસા વધારી જાય છે તેનામાં્યાન
કપડાંડાં સુનાના દાગીના ફૂટવેર ફર્નિચર જેવી વસ્તુ બી માટે ઓ ઓફલાઈન શોપિંગ વધારે વિશ પાત્ર લાગે છે દુકાનદાર પાસે ભી માર્ગદર્શન મળે છે પણ પસંદ ના આવે તો બીજી વસ્તુ પણ જોઈ શકાય છે પ ઓનલાઈન બી ઓફલાઈન બી સારું છે અને ઓફલાઈન શોપિંગમાં વસ્તુ તુરંત મળી જાય છે હવે ડિલિવરીની રાહ જેવાનો
ઓફલાઈન માં એું છે હા પણ ઓફલાઈન માં આવું છે પાર્કિંગ ક મળતી નથી ભીડમાં ઉઊભું રહેવું પડે અને ટાઈઇમ વેસ્ટ હોય છે બીજા કામ અધુરા રહે છે એના માટે ઓનલાઈન
ભીડનો સામના બી કરવો પડે છે ઘણી વાર દુકાને ભાવ પણ વધારે હોઈ શકે બજેટ નું ધ્યાન રાખવું જરૂરી છે
પણ ખલાસ થઈ જાય છે ું પણ ક્યારે ક્યારે થાય છે
ઓફલાઈન શોપિંગ વધારે યોગ્ય છે પણ ખરીદી કરતાં પહેલાં જરૂર અને બજેટ વિને વિચારા જોઈએ બિનજરૂરી વસ્તુ ન ખરીદવી પણ આપણે સ્થાય દુકાનદારો પાસેથી ખરીદી કરશું તમને પણ આધાર મળશે જે અને ઓનલાઈન ખરીદી કરતા સમય સુરક્ષા
કરજો હું હું પણ ઓનલાઈન ઓફલાઈન શોપિંગ બવ કરી છે ચાલ ફરી મળજો હા
દરેકે હંમેશા વિચારનો અને બજેટ પ્રમાણે ખરીદી કરશું ધન્યવાદ